પાણી ભરો.
હા, તમે ના સાર છો.
હા, ભાઈ. તો ટોપિક ની આજે વાત કરીએ તો. દરિયા અને ચંદ્ર ને, શું કઈ તમાર અંદર કઈ લાગ હું ઓળખતું હોય છે કે, ભરતીને વટને કારણે એના વિશે શું ખબર છે તમને?
મને એટલું ખબર છે કે, કઈક નમ કેમાસ આવે ને. તો ભરતી આવે ને, પછી ઉટ આવે. ઓ ન ક પણ એવું ખબર છે, અમાં એક મંદિર છે, મહાદેવ નું. કાર્યકમોનેચ્ચે ક ઠીક છે, તો એવું હોય કે, અમારસા ના દિવસે ભરતી આવે. એ બહુ પાણી આવે. પણ ખબર નહીં કેવા હતા, સાયન્ટફલી નહી ખબર.
એટલે એજ છે કે, અમારા ઘર પાસે એક દરિયો છે, એટલે મંદિર છે, આખું દરિયા માં તેમાં એવું છે કે, પાંડવો દ્વારા સ્થાપિત કરેલું છે. અને એ અંદાજીત એક જ કિલોમીટર અંદર છે, દરિયા ની અંદર મંદિર અને જયારે ભરતી આવે, ત્યારે મંદિર ડૂબી જાય છે, અને ઓટ આવે, ત્યારે એ પાણી એની પાછળ વય્યું જાય છે.
તે મંદિર માં એવું જ થાય, મહાદેવ ના મંદિર માં આખું શિવલિંગ, આખું શિવલિંગ પણ ખાલી એમ. ધજા નહી તે જ દેખાય ખાલી, બસ.
હા, એટલે આમાં પણ એવું છે, અને એ પાછા ફરતી વટમાં એવું જ હોય. એ ભરતીઓ થાય છે, એ ચંદ્ર ના કારણે થાય છે, એનું કદાચ તમે કઈ યુટ્યુબમાં જો કે જે ચંદ્ર નું ગ્રેવિટેશનલ ફોર્સ હો ને, એ આખે ગેવિટેશનલ ફોર્ુત્વર્શે બળ ખેંચે છે, એના ચંદ્ર જેમ ફરી પ્રમાણે પાણી બાજુ ખેંચાતું જાય છે, મેગ્નેટ ખેચ. અને જયારે પૂનમ હોય ને, ત્યારે ચંદ્ર આખે આખો મોટો હોય છે. ત્યારે ગુરુત્વાકર્ષણ વધે છે, એટલે જયારે ભરતી છે ને, તમ કેમ દરિયા ન એ ટાઈમે એ અલગ-અલગ. પડતો જાય છે, તમે જોવો કેમ દર ચંદ્ર નું સાઈઝ મોટી-મોટી થાય છે.
હા, હ ડરીયા આવ હર ટ કે ભરતી જઈતી ત્રણ કે, ચાર જણ ના આખું ફેમિલી હતું, એમના ત્રણ તો નાના છોકરા બે મોટા એતે સાત જણ મળી ગયા, બ ક જઈ ક
ના, એટલે એમાં-એમાં કેવા બધા, આજુબાજુના લોકલ લોકો હોય ને, એ પણ એવું કે, અને જૂના જે આપડે ગયા હોય ને, એ પણ એવું કે જયારે દરિયો આવતો હોય ને, ફરતી હોય ને, ફરતી હોય ને, ત્યારે નાહી શકાય. કે જયારે દરિયો જાતો હોય. કે ઓટ હોય ને, ત્યારે નવાય ને કેમ કે, દરિયો તમને પાણી ક્યાંય લઈ જાય, અંદર લઈ જાય.
અચ્છા, અચ્છા. અ કયું પુસ્તક અથવા ફિલ્મે તમારા વિચાર બદલ વિચારો બદલ્યા.
કયા પુસ્તકે તમારા વિચાર બદલ્યા?
હા, પુસ્તક અને મૂવી.
એવું સુધી તો જ નથી, એટલે મોસ્ટ ઓફ તો મારે તો એવું જ હોય છે કે. હું ભી જોય, તમારે એક દિવસ પૂરતું ત મોટીવેશન મોસ્ટફ. હ, રાતે જ જાઉ છું એટ પરતું મોટિવેશન તમને રહે આવું આવું છે. પછી આગળ કઈ એવું મોટિવેશન એનું રે નહી કઈ.
મને પેલા એવું થું તું કઈ મૂવી જો. એ બાકી હમણાં ઉડી જોય તો, મને કે મેં આર્મી ઉબરતી તે, જો એટલે કેઈવી એ બી જો ને. બે દિવસ એવું લાગે કે, ના બે જે બની, પછી જેવી.
પછી હા, બરાબર છે, એટલે એ રીતનું થાય છે, મોટિવેશન મગજમાં પાછા કામમાં તમે એની આવી જાવ, એલે ભૂલાય જાય કે, ના બરાબર છે, જે તીવો છે, એ કરો એ.
હમ.
તમારું શું કેવું છે, એ વિશે?
મારે તો કંઈ નહીં કહેવું.
કેવું મવી કે, એ બુક તમને જીવન બદલી નાખે એવું.
બુક તમે બુ વાય છેહી, એમને કોમિક બુક એ, બધી વાંચેલી છે સ્ટોરી વાળી.
હમ.
પણ હવે મૂવી તો. હું તો કઈ જોઈએ, બધા જો એવું થાય કે, બે દિવસ મોટીવેટ તોઉં પછી ઘરી જઉ.
ના, એમ તો મેં બુક પણ ઘણી-બધી વાંચેલી છે, ઓ માં એવું હોય કે, તમારું મોટું વિચારવાનું કે છે, પછી બાળ વાળતો તો બી. ઈતિહાસ ની બુકો વાંચેલી છે, શીખવા જેવું કઈ ન. મોસ્ટ ઓફ તમે જેટલી વાર વાચો ને પરિસ્થિતિ પ્રમાણે, તમને એવું એમાં ફીલ થાય બુકમાંથી.
હમ.
એટલે એવું છે, માંથી.
જો આજે તમને કોઈ સલાહ આપવાની તક મળે, તો આખી દુનિયાને શું કેહેશો?
સલા આપવાને, તક મળે તો શું કેશું? સલાહ આપવામાં પેલા તો એજ છે કે, પર્યાવરણ આપણે પર્યાવરણનો એક ભાગ છે, આપણે પોતે. પર્યાવરણ નથી, એટલે આપડે પર્યાવરણ નું રક્ષણ કરવાનું છે, ભક્ષણ નથી કરવાનું. અને બધા એ પોત-પોતાની જાતે હજી કરીને, એક એક વૃક્ષો વાવું જોઈએ, અને એનું ચારાઉન્ડ ની કરવી જો હોઈ.
તમારે એમ પ તમારે વેચવાની કરવાત
શું?
કઈ બીજું?
બસ એક જ તમે કયો?
હ, સલા તો હવેવું આ તમે કીધું એવું જ ને, બધા પ્રાણીઓને મારવા ના જોઈએ. એટલે કે, આવું કેવું માંસ મ છેવધું ખાય. એવું જો આપણને કેવું, વેજીિટેબલ મળે જતા હોય. પછવો ના મારીમ ખાવા જોઈએ, બેન લગાવવા જો.
પછી? પણ મોટા-મોટી બ્રાઉન કે, પરાડા પછી એ બધા માટે શું કેવાય પ્રાણીઓના? ખ ચામડી લે છે ને, એવું બધું. મગ ઘર ની ચામડી નવું તેવું ના કરવું જોઈએ. અને મોટી સજા હોય છે, એને તો ખુબ મોટા બ્રાન્ડ ના હોવા જોઈ.
બરાબર છે, આવું નુકસાનકારક જે પ્રાણીઓને મારે છે, એ ન હોવું જોઈએ.
હમ.
એમાંથી કેટલા ચામડા છે કે, ઘણા તો ગેંડા ના ના સીંગડાનું પણ બઉુ સિંગડા. હાથી ગેંડા ને મારી નાખે છે. અને એના લીધે તેની વસ્તી બહુ ઓછી એવું બધું હ તો સરકારે જેવું અભિયાન કર્યું છે. કઈક સરકાર જ પોતે કાપી નાખે ને, એને રિસ્ટ્રોય કરી નાખે છે એટલે. એ બજાની પ્રજાતિને નુકસાન ન થાય.
તમે?
ડીક ટેકનોલોજી વિશે શું કહેવા માંગો છો તમે?
ડીપ ફેક ટેકનોલોજી વિશે
મને ખબર નહી હો.
ડીપ પેગ પ્લે. એ કે એની મદદથી તમારા ખોટા વિડીયો બને કે, સાચા વિડીયો બને એની વિશે વાત છે. તમે એની મદદ થી વિડીયો બનાવો, તમારે મોઢું લઈ રીતે.
હા, એ એ તો જો એ તો ડિપેન્ડ છોકરી પરડસ ન છોકરી એને, પેલા તો સુૂટના કરું જોઈ.
એલે ક એમ બેનફિટ તમને દેખાય છે કે, ડિસડવાન્ટેજ દેખાય છે.
એટલે ડિસએડવાન્ટેજ તો એવું મતલબ કે મેં એવું હમડું છે, વાત કે મને નહીં ખબર કે, આપડા કેમેરા છે ને. હલે ઓન હોય કે, ના હોય. અને બધું રેકોર્ડ કરી શકે, ડેટા રાખી શકે, એટલે કોઈ બી દિવસ કોઈ દિવસ રેકોર્ડર નઈ. ત એ વસ્તુ ને ફોન જેમને તેમ જોડે રાખવાનો
ના એ બરાબર છે પણ એ ની ડિફેક એટલે કઈ રીતે કે એઆઈ હોય એઆઈ ની મદદ થી તમારો કાય તમારો પિક્સ અપલો ફોટો અપલોડ કરી દો ને એ તમારુ આખું તમે જો સ્કિપ્ટ બનાવું એ આખું બોલતું હોય એનું બેકગ્રાઉન્ડ તે તૈયાર કર નાખે એમ અને અત્યારે તમે જોયો તો કેટલા ખોટા એડલ્ટ એવા ખોટા ખોટા જે કોલ અ સેલિબ્રિટી ના ખોટા ફેંકે એવા વિડીયો બનાવી નાખે છે એને બદનામ કરવા હાટુ એ રીતના એ ટેકનોલોનોમાં ઘણા બધા બેનિફિટ મારી નજર છે ઘણા બધા ડિસ એડવાન્ટેજ બહુ વધારે છે કે ફોટો વાયરલ થઈ ગયો હોય તમારો પબ્લિક અને એ એ રીતે દુરુપયોગ કરી શકે છે. અને ઉપયોગ તરીકે તમે તમારું સોશિયલ મીડિયામાં કીધું તમારું પ્રમોશન કરવું હોય તો તમે તમારી જાતે નહી પણ આ રીતે કરી શકો તમે તમારી ફેસ વેલ્યુ ઉપર
ફેસ રિંગ ના કરવું હોય તો એમ
હમ્મ હા એ રીતે
એ તો પણ ખાલી એક જ સાઈડે છે બે સાઈડ બહુ બધા છે.
અ બે આ ડીસ એડવાન્ટેજ ઘણા બધા છે પછી
તો
હા એમ કયો તમે શું કયો છો
બોલા બોલા તમે
સેલ્ફ ડ્રાઈવિંગ કાર વિશે શું કેવા માંગો છો હોવી જોઈએ કે ના હોવી જોઈએ?
હોવી જોઈએ.
હોવી જોઈએ.
હમ્મ.
શું કામ હોવી જોઈએ?
બ જો જેમને કાર કલાર તો ચલાવતા ના આવડતી હોય આવડતી હોય. તો બઉ ડ્રાઈવરની જરૂર ના પડે એટલે એના એડવાન્ટેજ એ છે કે અ કોઈની જરૂર ના પડે એ એમને તો ચાલી જાય કે બીજી વાત તો એ કે જવાય ડિસ એડવાન્ટેજ એવા હોય કે જે લોકો ડ્રાઈવર બધાની જોબ કરતા હોય તે લોકોનું રોજગાર છીનવાઈ જાય એમ.
બરાબર છે અને એના ફાયદા એમ પ્રમાણે ડિસએડવાન્ટેજ પણ છે કે ઘણી વાર છોકરાએ અમુક પિક્ચર પણ આવેલા છે એ પ્રમાણે કે ઓટોમેટિક કારણ તેમાં ઓટોમેટિક કાર ફ્રિકવન્સી ઉપર ચાલતી હોય છે અને ફ્રિકવન્સી એકવાર એની એક કરવામાં આવે તો એક એક સાથે બધે બધી કારને કોઈ એક કલાક તે એ પ્રમાણે પછી કંટ્રોલ ચાલે તમારા મુજબ નો ચાલે એટલે એ પણ એક ડિસએડવાન્ટેજ છે અને એડવાન્ટેજ તમે કીધ કદાચ કોઈને કાર ચલાવતો નો આવડતું હોય તો ઈ એની માટે એડવાન્ટેજ છે. છે બીજું શું કેવા માંગો છો તમે?
એવું જ એવું જ તમે કીધું એવું જ
બીજું કઈ એક્સ્ટ્રા કઈ બીજા ટોપિક વિશે?
હમ્મ.
અ તમારા મતે સાચી ખુશી શું છે?
તમારા મતે સાચી ખુશી તમારા મતે શું છે, સાચી ખુશી? કેવો તો તમારા મતે શું છે, સાચી ખુસી?
ફેમિલી જોડે જેવુ પેલા તો.
હા.
મારે તો બો જ કોલ આવે છે હમણાં. કોલ કટ કરુ.
એક મિનિટ દસ મિનિટ થાવા જ આવી છે, તો થોડોક વેટ કરો પાંચ અવે ત્રીસ સેકન્ડ જેટ પહી સાડા નવ અને નવ મિનિટને પચાસે જેવું થઈ જ ગીયું હે.
હું કીધું એ તમે સાચી ખૂસે
સાચી ખુશી અ.
જો માડું, જો પોતાને હોબી ઓય તે ઓત મારી આગડ છે, એક્ઝામ્પલ કે મને મ્યુઝિક હાંભળવું ગમે. કા તો પછી મને સાંતી તી જીવાનું ગમે, બો કચકચ ઓય ન ત મને ના ગમે. તો શાંતિથી જ જીવન કાઢવું જેટલા જરૂરિયાત પ્રમાણ પઈસા છે. જેટલા કમાવા, પોતાની મેનત એટલે પોતાની જાતે કમાવાની ટ્રાય કરીસ. ફેમિલી બધા સાથે ફેમેલી મેં ફેમિલીની ખુશી માયી ખુશી છે, હુ તો એવું માનુ.
બરાબર છે. તો પોતાની જે જરૂરિયાત છે, એ પ્રમાણે જીવું. પોતાના અનુસાર બીજા કરે, એમ પુરો દેખાવો કરીને બીજ કોઈ સાથે કોમ્પીટીસન કરીન ના કરું, એ પોતાની સાથે ખુશી છે. બરાબર ચાલું તો આપડે, અગિયાર મિનિટ જેવું થઇ ગીયું છે. આજ ત તમે કીધું એજ ત.